કેમ છો?
કેમ છો તમે? સંભળાય છે તમને.
હા હા આવે છે અવાજ આવે છે આવે છે આવે છે.
કઈ ન તો આજે તમે જોઈ શકો છો આપણે જે ટોપિક લેવાના છે તે મોબાઈલ છે. મોબાઈલ અ તું જોઈ શકે છે માર્કેટમાં આટલું બધા નવા ટાઈપ્સ ના મોબાઈલ અ છે કે શું વાત કેું કે આજે જ મેં મે તને વાત કરું એક મહિના પહેલા મેં એક અ એકદમ અપડેટેડ મોબાઈલ લીધો છે તો તરત જ તું જોઈ શકી કે એનું અપડેટેડ વર્ઝન તરત જ આવી ગયું એટલે કેટલું ટ્રેન્ડ છે એમ કેટલું અપડેટ થાય છે. મોબાઈલમાં બી ને પછી શું થાય છે કે મેં, જો મોબાઈલ બીજો લેવુંશ ને તો પેલેના મોબાઈલ જો લીધા હોય ને, એનું કઈ વ ધારકે કઈ બી એસેસરીઝ લેવા જાવ તો, એ તરત મળતી નથી તો આ મોબાઈલ તો બહ આમ કેને અપડેટ થતા જ જાય છે અને એ પ્રમાણે એની કોસ્ટ બી વધતી જાય ને એ બધું વધતું જાય છે. શું કેવું છે તમારું?
સાચી વાત છે આજે તો એમ કે ને કે આજના સમયમાં મોબાઈલ ફોન તો આપણા જીવનનો ખુબ જ એક મહત્વ ભાગ બની ગયો છે કારણ કે લગભગ દરેક કામ માટે આપણને તો તેનો ઉપયોગ કરવો જ પડે ને ઘણી વાર તો કામ ન હોય ને તો પણ આપણને એ વસ્તુ જોઈએ આપણા પાસે એટલે એમ કહે ને કે આપણે બીજી બધી વસ્તુ વગર ચાલે પણ મોબાઈલ વગર ના ચાલે અને કશે ક્યાંક ખોવાઈ ગયો કે આમતે મુકાઈ ગયો હોય ને તો આપણે ટેન્શન થઈ જાય સ્ટ્રેસમાં આવી જાય એમ કઈ ને તો આપણે આમ જરાક આમ મિની હાર્ટ એટેક જેવો આવી જાય કે ભાઈ મારો મોબાઈલ ક્યાં જતો રહ્યો કારણ કે આપણું બધું મોબાઈલ જ થઈ ગયું છે હવે એના આમ વિચાર આવે છે કે પહેલાના સમયમાં જયારે મોબાઈલ નહીં હોતો ત્યારે લોકો કેમ જીવતા હશે એમ વિચાર આવે છે હવે મોબાઈલ એટલો બધો ઇમ્પોર્ટન્ટ થઈ ગયો છે એટલે સાચું છે મોબાઈલ ફોનના કારણે આપણે દૂર બેઠેલા લોકો સાથે પણ સરળતાથી વાત કરી શકીએ છીએ અને દુનિયાની માઈ થી પણ તરત આપણને મળી મળી શકે છે. અને તે ઉપરાંત આપણે અભ્યાસ પણ સરળ બની ગયો છે. કારણ કે આપણને ઓનલાઈન વિડીયો નોટ્સ વિવિધ પ્રકારની માહિતી ઘર બેઠા મળે મળી શકે છે. એટલે છોકરાઓ જે સ્ટુડન્ટસ છે, તે લોકોના માટે બી ઘણો એવો ફાયદો મોબાઈલ ફોન એ કરી આપ્યો છે. અને બીજું એમ જોઈ તો તમે આ બધી સિરીઝ નેટફ્લિક્સ છે, આપણે અમેઝોન પ્રાાઈમ છે, જીઓ હોટસ્ટાર છે, એના ઉપર બધી અવનવી મનોરંજનની સિરીઝો આવતી. તી હોય. અને બીજા ઘણા ગીત સંગીતના બધા કાર્યક્રમો આવતા હોય, ને ફિલ્મો આવતી હોય, તો એ બધું પણ આપણે એનાથી પણ આપણનો ટાઈમપાસ થઈ જાય. તે ઉપરાંત ચાલો એ નહિ તો આપણે ગેમ આમ તેમ બી રમીએ કેન્ડી ક્રશ છે. બીજી ઘણી એવી ગેમો છે કે જેનાથી આપણો ટાઈમ પાાસ થાય. એટલે એમ કહે ને કે હવે મોબાઈલ આપણા લાઈફનો એક બહુ મોટો ઇમ્પોર્ટન્ટ હિસ્સો થઈ ગયો છે.
સાચી વાત છે. એકદમ સાચી વાત છે તમારી. તું જોઈ શકે છે કે મોબાઈલ જે છે, તે મોબાઈલ આપડા લાઈફમાં એક વ્યક્તિ જેવો બની ગયો છે, કે એની વગર હમણે કશું ચાલ નથી એમ. ધારો કે મે કોઈ જોબ પર બી જાઉં, તો મેં સપોઝ મોબાઈલ ભૂલી ગઈ તમે પાછી આવું લેવા કેમ? કે મારે એના વગર નહી ચાલે. એમ મોબાઈલ નહી હોય તો તમે હમ જોઈ શકે કે બધું જ ઓનલાઈન થઈ ગયું છે. મોબાઈલ થુ સ્કેન કરો પૈસા બી જે બી હોય તે ને ધારો કે તરે કઈ નોટસ બનાવ હોય તો બી તું મોબાઈલથી કરી શકે. કોઈને વિડીયો કોલ કરવું છે કોઈ બાર દેશમાં ગયો છે ને એને કોન્ટેક કરવું છે. તો તું વિડીિયો કોલ કરીને કોન્ટેક કરી શકે છે ઈમિડિયટલી વિદાઉટ એની કોસ્ટ આપણા રિચાર્જમાં જ થાય છે. એટલે એમાં એ બધી ફેસિલિટી આટલી બધી વધી ગઈ છે ને કે મેં તને શું કેમ કે, આ બધી ફેસિલિટી ના લીધે આટલો બધો મોબાઈલ નો વપરાશ આપડે કરતા છે ને, કે શું કેવાનું પછી આપડે ધાર કે સ્ટ્રેસ આપણે રિલીવ કરતું છે. તો આપડે શું કરે ઘરે આવીને જમી કરીને પાછો મોબાઈલ લઈને બેસી જે કે આપણે થોડોકમ સ્ટ્રેસ રિલીઝ થાય પણ આ આ મોબાઈલ જોવાથી આપણાને એટલે અર્ધા ફાયદા બી થાય છે ને અર્ધા દુર ફાયદા બી થાય છે એટલે દુરપયોગ બી છે એનો. કેમ ખબર નલા છોકરા તમે જોઈ શકો કે મોબાઈલ લઈને જ બેસી રહેલા હોય. હમણા એ લોકોને આદત પડી જશે તો એના જે શરીરમાં જે બધા ડેવલપ થતા પાર્ટસ છે એને બી ઇફેક્ટ કરી શકે. એની આઈસ છે, એના હેન્ડ છે એ બધા પાર્ટ ને બી ઇફેક્ટ કરી શકે છે. એવું મારું માનવું છે. શું કેવો તમારું?
હા સાચી વાત છે. લોકો શું છે કે સોશિયલ મીડિયા પર બહુ સમય પસાર કરે છે. જેના કારણે શું છે કે તેઓ પરિવાર અને મિત્રોના સાથે ઓછો સમય વિતાવે છે. અને તેથી આપણે મોબાઈલનો ઉપયોગ છે ને સમજદારી અને મર્યાદિત રીતે કરવો જોઈએ. જેથી કે આપણા માટે બી ઉપયોગી સાબિત થાય એવું નહી કે આખો દિવસ આપણે મોબાઈલ લઈને બેસી રહ્યા. અને એક સમય આપણે નક્કી કરવો જોઈએ કે ભાઈ મોબાઈલ વાપરવો જોઈએ પણ બિનજરૂરી ઉપયોગમાં ટાળવો જોઈ. જોઈએ. મને એવું લાગે છે. આ આપે બીજી બધી પ્રવૃતિ પણ કરવી જોઈએ થોડું બઉ કે આપડી કઈ સપોઝ કે તમારી કોઈ હોબી હોય કે તમારે ડ્રોઈંગ તમે સારું કરો છો. તો તમે એ પણ તમે કરી શકો છો. તમે રીડિંગ કરી શકો છો. તમે ગાર્ડનિંગ કરી શકો છો. છોડ છોડો સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. હવે એ બધી વસ્તુ કરવાથી જ શું છે કે તમે થોડુંક તમારું માઈન્ડ ડાયવર્ટ થાય અને તમે મોબાઈલ પ્રતતિ ઓછા અને બીજી બધી પ્રવૃત્તિ પ્રતે તમે વધે વધારે જાઓ. હવે તમારે કઈક બેકિંગનોો શોખ હોય તો તમે બેકિંગ કરી શકો છો. હવે આવી બધી વસ્તુ એક ઓપ્શન છે. હવે મોબાઈલનોો ઉપયોગ છે ને આપણે સારા કામ માટે કરીએ જેમ કે હવે અભ્યાસ કરવા માટે કરીએ માહિતી મેળવવા માટે કરીએ. તો આપણું જીવન સરળ બની શકે છે. પણ જો આપણે એને ખોટી રીતે ખાલી આપણો ટાઈમ વ્યત કરવા માટે અને ટાઈમ પાસ કરવા માટે ખાલી ખાલી આપણે વાપર વાપર કરીએ તે આપણો ટાઈમ પણ નુકસાન કરે, પ્લસ તમે કીધું તેમ આપણી આં આખોને પણ નુકસાન કરે. એનાથી બીજા બધા બી આપણને ગેરફાયદા થાય કે ભાઈ આપણે બેઠાડું જીવન થઈ ગયું આપણું મોબાઈલ લઈને આપણે બેસી જઈએ છી એક જગ્યા પર, માથું નીચું કરીને જોયા કરીએ છીએ તો તેનાથી આપણે જે આપણા જે ગરદન તેમાં પણ આપણને એનો દુખાવો થાય છે. તે ઉપરાંત આપણે ચશ્મા માથું માથું બી દુખવું આપણું, કન્ટિન્યુ આપણે જોયા કરીએ તે લાાઈટના લીધે કરીને આપણું માથું દુખે. તો આ બધી બી અસર આપણી શારીરિક અસર આપણને પડે છે. પ્લસ આપણે તમે જોવં ને તો આપણે જે મોબાઈલને આમ પકડીએ છી ને એટલે આપડ આપણી જે છેલ્લી જે આંગળી છે ને તેનું સ્ટ્રક્ચર પણ થોડુંક તમારે અંદરથી થઈ ગયું હોય એવું લાગશે. કારણ કે આપણે મોબાઈલ છેલ્લી અને છેલ્લી આંગળી અને આપણા અંગુઠાથી પકડીએ છીએ. એટલે આપડી એ છેલ્લી આંગળી પર વજન પડી પડીને એનો સ્ટ્રક્ચર પણ થોડુંક આપણું બદલાઈ ગયું છે. એટલે આ બધી છે ને આ બધા ગેરફાયદા તો ખરા જ મોબાઈલ ફોન યુઝ કરવાના.
સાચી વાત છે. એકદમ જ સાચી વાત છે. અમડે મેં તને કેવું ને અમે તો એવું છે. કે આ આપડે આવ્યા જોબ પરથી આવ્યા જઈમાં પછી એ ઘરમાં બધાની હાથમાં મોબાઈલ આવી જાય. છ ઈવન નાના છોકરા હોય ને એ લોકો બી મોબાઈલ લઈને બેહી જાય. હમણાના પેરેન્ટ્સ કેવા કે એ લોકો હેરાન કરે એના માટે એને મોબાઈલ આપી દે. મોબાઇલ લઈને બેસી જાય ને બધું જોયા કરે. તો આ તો બ ખોટું જ છે. કેમ ખબર તમે છોકરાઓને મોબાઈલની આદત જાતે પાડો છો. તમે એ લોકો છોકરા હાથે લ ટાઈમ સ્પેન્ડ કરો, એની સાથે કોઈ એક્ટિવિટી કરો, કોઈ એને ગેમ આપો, કે રમે એ તમે બી રમો તો એનાથી શું થશે તમારા એના સાથે ઇન્ટરેક્શન થશે. તમે એ લોકો સાથે એ જે બી એની એક્ટિવિટી કરતો હોય એ કઈ બી કરતો હોય તે તમને શેર કરશે તમારી સાથે વાતચીત કરશે એનું એ બધા વાતો કરવાની એ બધી જે સ્કીિલ છે એ ડેવલપ થશે. તો પછી એવું થશે કે એ છોકરો મોબાઈલ જોઈ જોઈને મોબાઈલમાં જે કરે છે એ જાતે બી કરવા લાગશે. તો આ તો બધું બહુ ઇફેક્ટ કરે છે છોકરા ઉપર. મેં તો વચ્ચે જોયું હતું કે રીલમાં આવેલું હતું કે છોકરો મોબાઈલમાં ઊંઘમાં બી આમ હાથ થી આમ ફરાવતો હોય, કે એને કઈ માનસિક એ થઈ ગયેલું હોય મોબાઈલ લઈ લઈને તો એ રાતે ઊંઘમાં બી એમ હાથ આંગળી આંગળી આમ આમ આમ કરતો હતો. તો આ તો મેં જોઈને તો મને આટલું એ થયું કે મેં તો મારી છોકરીને કહી દીધું કે ભાઈ તારે ટાઈમિંગ ફિક્સ રાખવાનો કે તારે આટલા ટાઈમ જ મોબાઈલ જોવાનો. ને એમાં કેવું કે મોબાઈલમાં જે એ આવે છે તે આપણે સેટ કરી દઈ તો એટલા ટાઈમ છોકરું મોબાઈલ લઈ છે, ને એવી રીતે મેં મારી છોકરીને ગાઈડન્સ કરું છું. શું માનવું છે? શે તમારું?
ના ના બરાબર છે. આપણે થોડું જોતું તો રહેવું જ જોઈએ છોકરાઓ ખાસ કરીને છેને છોકરાઓ શું છે કે ભવિષ્ય છે આપણું, અને એ લોકો તો શું છે કે નાદાન છે હજુ એ લોકોને આ બધી વસ્તુ સમજ નથી પડતી. અને હા એટલું બધું આનું એમ કે ને કે મોબાઈલમાં એવું છે ને કે એટલું બધું તમારે તમારે મન જ નહી થાય મોબાઈલને સાઈડ પર હું છોકરાઓને પણ છે ને એ બધી વસ્તુ બહુ ગમે આમ જોવાની બધા કાર ્ટૂસ છે કે એવું બધું કે એ જોવું જો જોયા કરીએ અને ઘણી વખત હું જોયું છે કે જે છોકરાઓ જમતા ન હોય ને તે પણ એમની માતાઓ શું એમને મોબાઈલ ઓન કરીને આપી દે એટલે કાર્ટૂન હોય કે એવું ગઈ હોય તે જોતા જોતા જમે ને જો એમને ન આપ તો એ લોકો જમવાનું પણ બંધ કરી દે હવે એમાં એ કેટલું જમે શું જમે એને કઈ ખ્યાલ નહી હોતું એ બસ ખાલી એજ જોઈને જમે કે બસ હા માને મોબાઈલ જોવા મળી રહ્યો છેને તો હું જમું છ કઈક તો મારા પેટમાં જાય છે તો એ વસ્તુ બી ખોટી છે તે તેના અંદરો બાળક ન સરખું વિકાસ થતું નથી તેવું મારું માનવું છે એટલે ચાલો આજે તમારી જોડે બહુ મજા આવી વાત કરીને પાછા આપડે કોઈક બીજી ચર્ચા કરશું આવજો